એ તો કમરો ફોન પડી દીધો મને લાગ્યું કે પછી પેલા સીરિયલમાં ખોવાઈ ગઈ કે ગઈ હશે કે શું
અરે ના રરે ના આજ તો સિર સિરેલ બાજુ પર રહ્યું હું તો હમણાં રસોડા માંથી નવરી થઈને બેઠી છઉ બોલ શું સમાચાર છે
અરે શું કવું તને ગયા અઠવાડિયે તો પેલી પિકનિક પિકનિક ના લગ્ન હતા ને એટલે એમ જ આખો વખત નીકળી ગયો અને ખબર છે ને ત્યાં કોણ આવ્યું હતું પેલી આપડી કોલેજ વાળી રૂપા
શું વાત કરે છે રૂપા એ તો લગ્ન પછી સીધી કેણેર જ રહી હતી ને કેવી લાગતી હતી તે
અરે જાડી થઈ ગઈ છે ઓ ભાઈ પણ એનો કપડાં તો હજુ એવા જ ભબકાદાર જ મને હતા અને મને કેહેતી હતી કે ત્યાં બહુ ઠંડી પડે છે પણ મને તો લાગે છે કે એ ખાલી દેખાડો કરતા હતી હતી હતી
સાચી વાત છે એનો સ્વભાવ પહેલાથી જેવો હતો ને ચાલ એ તો ઠીક પણ તે પેલું જ જોયું આપણા ગ્રુપમાં સ્નેહાએ ફોટા મૂક્યા છે એ દુબઈ ફરવા ગઈ છે
જુ કહું ને તો મને તો આપણું જેનું જુનાગઢ એ આબુ વગેરે ગમે આ વિદેશ વાતોમાં ખાલી ખોટા જ સારા લાગે બાકી ખાવાનું તો ત્યાં બધું પેલું ઘાસ જેવું જ મળે ને.
હા હ એ તો બહ સાચી વાત કરી અચ્છા સાંભળ ને તારા ઘરમાં પેલું કામ ચાલતું હતું ને એ પતું કલર કામનું કેતી હતી જ ને.
હા અરે હા ના પૂછ વાત પેલા પેન્ટરનું અડધું કામ કરીને મૂકી દીધું ત્રણ દિવસ થી દેખાયો જ નથી ઘરમાં બધું વેરવખેર પડ્યું છે મને તો એમ થાય છે કે જાતે જ પછ છથી લઈને બેસી જાઉં.
અરે આ કારીગરો તો એવા જ હોય છે. છેે ને. પણ તું ચિંતા ના કર. પતિ જૈસે અચ્છા. તો આજે જમવામાં શું બનાય્યું છે મેં તો આજે મસ્ત કાઠિયાવાળી ખીચડી અને રીંગડા અનું ઓળાનું ઓળા નું શાક બનાવ્યું છે.
ઓ મોઢામાં પાણી લાવી દીધું મેં તો આજે સાદું દાળ ભાત અને બટેટાનું શાક બ સ્પેશિયલી ચટણીની રીતે તો કહે તો પેલા દિવસે ખવડાવવાની હતી ને.
હવે આપ આપડણે ક્યારે મળવા મળવાના છીએ બહુ સમય થઈ ગ ગયો છે ને. સાથે બેસીને ચા પીશું.
હું પણ એજ વિચારતી હતી આવતા રવિવારે જો તું ફ્રી હોય તો આપણે પેલા નવા બનેલા ગાર્ડનમાં જઈને બાળકો પણ રમશે અને આપણે શાંતિથી વાતો કરીશું.
ચોક્કસ પણ જોજે હો. પાછું છેલી ઘડી એ કઈક કામ ના કાઢ મને તો તારી આદત ખબર છે ને.
તો મળવું જ છે અરે જો ત્રણ કલાક થવા આવ્યા છે તારા ભાઈ હમણાં ઓફિસ થી આવતા જ હશે મારે ચા મૂકવી પડશે.
હા મારે પણ અહી કામ શરૂ કરવો પડશે. ચાલ ત્યારે આટલી બધી વાત તો કરીને હળવું થઈ ગયું.
હા, અરે હા તે પેલું જોયું ફેસબુક પર આપણી પેલી જૂની પડોશી મંજુલા માસી એ કેવા ફોટા મૂક્યા છે એમના દીકરાના ઘરે નવો સોફો સેટ આવ્યો છે અને એના દસ ફોટા પાડ્યા છે.
મેં તો પણ જોયું અરે તો ઠીક પણ સોફાના કલર સાથે મેચિંગ પડદા પણ લીધા છે. એવું લખ્યું છે મને તો હસું આવતું આ ઉંમરે આટલો બધો દેખ દેખાવો કરવાનો શું જરૂર છે.
સાચી વાત છે પણ આજકાલ તો એવું જ છે ને જે દેખાય એજ વેચાય મને તો લાગે છે કે લોકો હમણાં હમણાં બહુ ખર્ચા કરવા માંડ્યા છે કાલે જ પેલી ગીતા કહેતી હતી કે એમણે નવી કાર પણ બુક કરાવી.
શું વાત કરે છે નવી કર હજુ તો ગયા વર્ષે તો લીધી હતી ખરેખરો લોકો પૈસા બધું વધુ થઈ જાય લાગે છે અથવા તો લોન લેવામાં હોશિયાર છે છે
હા ચાલે એ બધું તો જવા દે તારા પેલા નાનાનું ભણવાનું કેવું ચાલે છે હવે તો એની પરીક્ષાઓ પણ નજીક આવી આવતી હશે ને
અરે ના પૂછવાત એને તો મોબાઈલ માંથી જ હ ઊંચો નથી આવું આખો દિવસ પેલા ગેમ્સ જ રમ્યા કરે છે હું તો કઈ કઈને થાકી ગઈ છુંું વાંચવા બેસ પણ એ તો જાણે કઈક એને તો કઈ પડી જ નથી
બધા ઘરે આજ રામાયણ છે મારે ત્યાં પણ એવું જ છે પેલી મોટી તો હવે કોલેજમાં ગઈ એટલે એને તો વળી પોતાના જ્ટાર હોય છે પ્રોજેક્ટ બનાવવાના જ આખો દિવસ કાઢે છે સાચું કવું
હા આ સાચી વાત છે આપણા વખતનુંું ભણતર તો સારું હતું એક ચોપડી લઈને બેસ ત અને બધું મોઢે કરી લેતા અત્યારે તો આ ઇન્ટરનેટ અને ગૂગલ ના લીધે છોકરાઓ નું મગજ જ ચાલતું નથી બંધ થઈ ગયું છે
એકદમ સાચી વાત આપડે તો પાર્ટી ની ટન લઈને બેસ્ટ અને અત્યારે તો આ લેપટોપ વગેરે એમને ચાલતું જ નથી પણ શું કરીએ જમાનો બદલાય છે એટલે આપણને પણ થોડું સહન કરવું પડે આરોગ્યને ડાયટિંગ વાતો ની ઘરની વાતો પણ કરીએ
પેલી વાત તો રહી ગઈ તે તે પેલું નવું ડાયટ પ્લાન શરુ કર્યો કે નહી તે કય્યું હતું કે વજન પરસ
અરે હા શરૂ તો કર્યો હતો પણ ત્રણ દિવસમાં જ માંડી વાળ્યું પેલા ગરમા ગરમ ભજીયા જોયા ને એટલે બધો ડાયટ તેલ પીવો ગયો મારાથી તો ભૂખ્યો નહી રેવાતું
હા હા તારી વાત સાચી છે મને પણ એવું જ થાય છે વળી પાછું ઘરે આખો દિવસ રસોઈ કરવાની હોય એટલે ચાકતા ચાકતા જ અડધું પેટ ભરાઈ જાય જાય
સાચી વાત છે પણ હવે થોડું ચાલવાનું શરૂ કરવું પડશે પગમાં દુખાવો રહે છે એટલે ડોક્ટરે કીધું છે કે થોડું હરવા ફરવાનું રાખો
હા તો ચોક્કસ જજે કાલે સવારે વેલે ઉઠ કને જે જે હું પણ વિચારી રહી છું કે સવારે વેલા ઉઠી ને યોગા શરુ કરું હવે આળસ ક્યારે છૂટશે
હા હા હવે ખરેખર મારે જવું જ પડશે રસોડામાં દૂધ ગરમ કરવા મુૂક્યું છે ક્યાંક ઉભરાઈ ના જાય
હા હા જ જ જલ્દી આપણે પાછી કાલે વાતે કરશું ને
અરે હા હું તને પૂછવાનું ભૂલી ગઈ કે પેલા કાંતિભાઈ ના દીકરાના લગ્ન ન કંકોત્રી તારા ત્યાં આવી છે કે નહીં મને તો લાગે છે કે એમણે બહુ ઓછા લોકોને બોલાવ્યા છે
હા આવી તો છે પણ સાચું કવું ને હવે તો આ લગ્ન પ્ર સંઘોમાં જવાનો કંટાળવા આવે છે પેલો આટલો બધો દેખ ખાવો અને ઉપરથી જમવામાં આટલું બધી આઈટમો હોય છે કે પેટ ખરાબ થઈ જાય છે
વાત તો સાચી છે તારી વળી ત્યાં જઈને પેલું શું ચાલે છોકરાઓ શું કરે છે એવા પ્રશ્ન જવાબ આપી આપીને તો હું થાકી ગઈ છું જાણે બધાને આપણી જ પંચાયત હોય
હા હા એ તો રેવાનું જ છે પણ પેલી સીતા ને જોઈ તે એ તો હજુ પણ એવા જ ઘરેણા પહેરીને ફરે છે જાણે આખું જ્વેલરી બ જાર એના ગડા માં હોય છે. મોંઘવારી બઉ જ છે. તો એ.
અરે એ બધું જવા દે તે જોયું શાકભાજીના ભાવ ક્યાં પહોંચ્યા છે કાલે હું માર્કેટ ગઈ હતી તો ટામેટા તો જાણે સફરજનના ભાવે વચાવા છે વેચાય છે.
સાચી વાત છે. ઘર ચલાવવું હવે બહુ અઘરું થઈ ગયું છે ગેસ નો બાટલો હોય કે તેલ નો ડબ્બો બધું જ આસમાને પહોંચ્યું છે. આ તો સારું છે કે આપ આપડે થોડુંક કડકસર કરવાથી ચાલી જાય. છે. બાકી તો પૂરું ન થાય.
હું તો હવે વિચારી રહી છું કે ધાબા પર થોડું કુંડા મૂકીને ટામેટા અને મરચાં ઉગાડું ઓછામાં ઓછું તાજું તો ખાવા મળે અને થોડા પૈસા પણ બચે.
વિચાર તો સારો છે તો તારો જો તું શુરૂ કરે તો મને પણ કેજ હું પણ થોડા બીજ મગાવી લઈશ. આપડે બે જણા એ ખેતી કરશું. .
હા અચ્છા અને તને પેલી શિમલા યાદ શમીલા યાદ છે જે આપણા જૂના ફ્લેટમાં સામે રહેતી હતી કાલે અચાનક એ મને મંદિરમાં ભટકાઈ ગઈ હતી.
અરે હા રમીલા. એ તો બહ બોલકડી જ હતી ને શું કેતી હતી એ હજુ પણ એની સાસુ સાથે ઝઘડા ચાલે છે કે શું?
ના રે હવે તો એ સાઓ બદલાઈ ગઈ છે કહેતી હતી કે હવે તો એ ભજન મંડળમાં જાય છે અને શાંતિથી રહે છે પણ મને તો એવું લાગ્યું કે હજુ પણ બીજાની વાતો જાણવામાં એટલી જ હોશિયાર છે.
હમ્મ. કેના જેવી છે સીધો ના થાય. એની આદત ક્યાં જવાની પણ સારા સમાચાર છે કે એ શાંતિથી રહે છે ચાલ હવે ખરેખર બહુ મોડું થઈ ગયું છે મોબાઈલ પણ ગરમ થઈ ગ્યો છે. ક્યારે ફૂટશે તો તારી સાથે વાત અધૂરી રહી જશે.
હા હા સાચી વાત છે ચાલ અત્યારે આટલી વાતો કરીને ખરેખર મજા આવી ગઈ અરે હા તને કહેવું તો રહી ગયું કાલે મારા સાસુ કહેતા હતા કે હવે તો આપણે પેલું હરિયા હરિદ્વાર વાળું ગ્રુપ જાય છે ને એમાં જવું છે હવે તું વિચાર કર આ ઘરમાં આટલું કામ પડ્યું હોય અને એમને અત્યારે યાત્રા પર યા યાત્રા યાદ આવી.
અરે એ જવા દે ને બિચારાને. તને પણ થોડા દિવસ શાંતિ મળશે. વળી એ ત્યાં જસ તો તારા માટે ગંગા જળ અને આશીર્વાદ લેતા ત આવશે. મારે તો જો સાસુ નથી એટલે બધી જ જવાબદારી મારે જ માથે છે. ક્યારેક તો એમ થાય છે કે કોઈ સલાહ આપવા વાળું કોઈ નથી.
તારી વાત સાચી છે પણ જ્યારે ઘરમાં હોય ત્યારે આમ કેમ કર્યું તે તેમ કેમ કર્યું સાંભળીને મારું મગજ ફરી જાય છે પણ હા છોકરાઓને બહુ સાચવે છે વાતની નિરાત છે.
સાંભળને કાલે ટીવી પર પેલી હમ આપ કે અહીં કોણ આવતી હતી ને. મેં તો બધું કામ પડત મૂકીને અડધી ફિલ્લમ ફરી જોઈ નાખી. કેવા દિવસો હતા ને. અત્યારને ફિલ્મોમાં તો ખબર જ પડતી પ્ટી નથી. કે વાર્તા શું છે ને ગીતો શું છે.
સાચી વાત છે અત્યારે તો બસ થડબડાટી જ હોય છે, મને તો પેલા જૂના ગીતો જ ગમે છે, કાલે જ હું યુટ્યુબ પર લતા મંગેશકર ના ગીતો સાંભળતી હતી આંખમાં પાણી આવી ગયા પણ જયારે નાના હતા ત્યારે રેડિયો ઉપ કેવા ગીતો આવતા.
તું.
કાલ સવારે વેલા ફોન કરજે. હ
હા હા આમ બરાબર.